હલો.
હલો.
હા, બોલો.
મારો અવાજ આવે છે ને બરાબર?
હા હા આવે છે.
તેમ છો.
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં ચા નાસ્તો કર્યો કે બાકી હજુ?
ના કરીએ પછી તમે કર લીધો?
ના ના બાકી જ છે જ તમે જઈને બનાવીશ ને પછી ખઈશ.
હા, હા બરા
મે કીધું તમને ફોન કરી લઉ ઘણા દિવસોથી વાત નથી થઈ એટલે.
સારું કર્યું એતો.
હા કઈ નઈ એમ વિચારતી તી કે આપડે કશું નિર્ણય લઈએ. તો એમાં લોજીકલ વિચારવું જોઈએ કે ઇમોશનલ થઈ ને નિર્ણય લઈ લેવો જોઈએ. જે જીવનમાં આમ દરરોજ આપણે નાના મોટા નિર્ણયો લેતા હોઈએ છીએ ક્યારેક મન કે કે એક રસ્તો પસંદ કરો જયારે બુદ્ધિ કે કે બીજો રસ્તો વધુ યોગ્ય છે. ત્યારે પ્રશ્ન થાય કે નિર્ણય આમ લોજીકલી લેવો જોઈએ કે ઇમોશનલી લઈ લેવો જ જોઈએ.
તો મા જો માત્ર દિલથી લેવાયેલા નિર્ણયો હંમેશા સાચા નથી હોતા. અને માત્ર દિમાગથી લેવાયેલા નિર્ણયો પણ હંમેશા સા માનવતા ભર્યા નથી હોતા એટલે અ આપડે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવો જોઈએ કે આપડે પરિસ્થિતિને જોઈને અ વિચારવું જોઈએ કે અહીંયા મારે દિલથી નિર્ણય લેવાની જરૂર છે કે પછી તર્ક થી.
હા એ તો ઘણી સાચી વાત કરી તમે અને માનવ જીવનમાં તો નિર્ણય લેવાની પ્રક્રિયા આમ ખુબ જ મહત્વની છે આપણે કયો અભ્યાસ પસંદ કરીએ કયો સબ્જેક્ટ પસંદ કરીએ. કયું કરિયર પસંદ કરે કે જે આગળ જ તો આપણા માટે ઘણું ફાયદાકારક રહેશે પછી કોના પર વિશ્વાસ કરીએ. અને પૈસા આપડે ક્યાં ખર્ચીએ આવા બધા ઘણા બધા નિર્ણયો છે. જે આપડા ભવિષ્યને અસર કરતા હોય છે. અને આની મુખ્ય બે શક કે મુખ્ય બે શક્તિઓ દ્વારા લઈ શકી એક તો તર્ક અને એક આપડી લાગણીઓ. પણ લોજીકલી આપડે કે તો કે હકીકત છે. અ કારણો છે. અને પરિણામો ના આધારે આપણે વિચારીને કેતા હોઈએ કે હા હું આ કરીશ તો ફરી આગળ જતા શું થશે અને શું ફેરફાર આવશે મારા જીવનમાં. પછી ઈમોશનલી કહીએ તો જે આપડી પ્રેમ દયા ખુશી ગુસ્સો ભય અને સંબંધોના આધારે નિર્ણય લેવામાં આવતા હોય છે.
અને આવા નિર્ણયોમાં તે હૃદયની લાગણીઓને વધુ મહત્ત્વ આપવામાં આવે છે જેમ કે અવે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી. કોઈ મિત્રની મુશ્કેલી એમાં તેની સાથે ઊભા રહેવું ત્યારે આપણે પછી લોજિકલ નથી વિચારતા હો તો ત્યારે આપણે ઇમોશનલી જ વિચરતા હોઈએ છે હંમેશા
હા એ તો સાચી વાત છે. અને તર્ક માં કેવું આપણે કોઈ પણ બાબતને શાંતિથી એના પુરાવા સાથે અને હકી હકીકતોના આધારે આપણે વિચારવું પડતું હોય છે. અને તર્ક આપણને આમ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરતું હોય છે. ઉતાવળ થી બચાવતું હોય છે અને સમસ્યાનું ઉકેલ શોધવામાં મદદ કરતું હોય છે. અને લાંબા ગાળાના જે પરિણામો છે કે આગળ જતા ઘણા સમય પછી શું આનો ફેરફાર આવશે જો હું આ નિર્ણય લઈશ તો એના પર એની એના પર પણ વિચારવા માટે પ્રેરિત કરતા હોય છે. ઉદાહરણ તરીકે આપડે જોઈએ તો કોઈ કરિયર પસંદ કરીએ. ત્યારે માત્ર મિત્રોને જોઈને નહી પરંતુ પોતાની ક્ષમતા પોતાનો રસ અને ભવિષ્યના તકોને વિચારીને લેવું જોઈએ અમુક લોકો લોકો તો કેવું કે હા મારા મિત્ર એ લીધો આ વિષય તો હું પણ એજ વિષય પસંદ કરીશ પણ એવું નથી હોતું આગળ જતા તમને જ તકલીફ પડે પકવાડાય કારણ કે આગળ જતા એ મિત્રને તો એ વિષયમાં રસ હોય પણ જો તમને ના હોય તો તમે એ વિષય પર સારું કરિયર બનાવી નહી શકતા
સાચી વાત છે એટલે તમે કીધું એમ વ્યક્તિને પહેલા તો ખબર હોવી જોઈએ કે એમણે લોજીકલ વિચારવાનું છે કે ઇમોશનલી કારણ કે ઘણીવાર આપણે પોતે જ નક્કી નથી કરી શકતા હોતા અને ઘણી વાર આપણે આવું જ્યારે એ આપણને ગૂંચવડ હોય છે કે મારે લોજિકલ વિચારવું જોઈ કે ઇમોશનસ ત્યારે મોટાભાગના લોકો ઇમોશનલ અ અ તર ઇમોશનલ થિંકિંગ તરફ વળી જતા હોય છે. તો એના માટે એ પણ જાણવું ખૂબ જરૂરી છે કે તમે કઈ પરિસ્થિતિમાં કયો નિર્ણય લો
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે પણ લાગણીઓનું પણ એટલું જ મહત્વ હોય છે કે જો જીવનમાં માત્ર આપણે લોજિક લોજીકલ જ વિચારીએ લોજીકલ જ હોય અને ઈમોશનલ ના હોય લાગણીઓ ન હોય તો જીવન સાવનીરસ બની જતું હોય છે લાગણીઓ આપણને આ પ્રેમ કરવાનું શીખવે છે સંબંધો કેવી રીતે જાળવવા જાળવવા એ પણ શીખવે છે. દયા અને સહાનુભૂતિ આપતી આપતા હોય છે અને માનવતા પણ જારી રાખતા હોય છે. છે માતા પિતા નુ પ્રેમ મિત્રતા અને સેવા જેવી બાબતો માં લાગણીઓ વિશેષ મહત્વ સ્થાન ધરાવતી હોય છે. કારણ કે આપણેે કોઈને અ દાન કરીએ તો એ પણ આપણેે ઇમોશનલ થઈને જ દાન કરતા હોય છે એ કે હા પરિસ્થિતિ સારી નથી ને આવું છે તો પછી એને આપડે મદદ કરીએ.
સાચી વાત છે અને તર્ક આધારિત નિર્ણય લેવાના અમુક ફાયદા પણ છે જેમ કે વધુ વાસ્તવિક અને સંતુલન નિર્ણય હોય છે. અને તરકાદરીક નિર્ણયોમાં જોખમ ઓછું રહે છે અને એમાં લાંબા ગાળે સારા પરી પરિણામ મળે છે. પરંતુ એનો મતલબ એવો નથી કે ભાવના આધારિત નિર્ણયના ફાયદા નથી એના પણ અમુક પોતાના ફાયદા છે જેમ કે આપણા સંબંધો મજબૂત બને છે. માનવોને કરુણા જળવાય છે વિશ્વાસ ને પ્રેમ વધે છે. અને સમાજમાં સહકાર ની ભાવના વધે છે
હા એ તો તમે સાચી વાત કીધી પણ આપણેે જો માત્ર તરકી જ નિર્ણય લેવા જઈશું તો દરેક નિ નિર્ણય માત્ર ગણતરી થી જ લઈશું સંબંધોમાં એના કારણે ખટાસ આવી જતી હોય છે પછી માનવતા ઘટી શકે છે. અને લોકો સ્વાર્થી પણ બની શકે છે જો આપણે લોજકલ વિચારીને નિર્ણય લેવા જઈશું તો
તો છે આ એમ તો બનાવનાર ગેરફાયદા પણ છે હવે માત્ર આપણે તરફથી પણ નિર્ણય નહી લઈ શકીએ અને માત્ર ભાવનાથી પણ નિર્ણય ન લઈ શકીએ કારણ કે જો આપણે માત્ર તરફથી નિર્ણય લઈશું તો નિર્ણય ઘણી વાર કઠોર પણ બની શકે છે અને સમયવાળા વ્યક્તિને એવું પણ લાગી શકે છે કે આપણે એની લાગણીઓને અવગણીએ છીએ અને તમે કીધું એમ કે સંબંધો પણ ખરાબ થતા હોય છે એના કારણે અને ફક્ત ભાવનાથી જો આપણે નિર્ણય લઈએ તો ઘણીવાર ઉતાવળમાં આપણે ખોટા નિર્ણયો લઈ લેતા હોય છે અને પછી પછ્તાવો થાય છે તમે કીધું એમ
હા અને એના કારણે લાગણીથી નિર્ણય લેવાના કારણે આર્થિક નુકસાન પણ આપણને થઈ શકે છે અને આપડી વાર અમુક વાર ખોટા લોકો પર વિશ્વાસ થઈ જશે જાય છે તો એ આગળ માં જો આપણી સાથે છેતરપિંડી કઈ આપડા લાગણીને દુ ભાવે તો એ આપણા માટે ઘણું કષ્ટદાયક બની જાય છે અને પછી થી આપણને પસ્તાવો થાય છે જેનો કોઈ અર્થ જ નથી
હા હા સાચી વાત છે તો આવી નાણાકીય જ બાબત એટલે કે રોકાણ કરતી વખતે આપણે તરથી જ વિચારવું જોઈએ
હ
ત્યારે આપણે ભવનાથી એટલું ના વિચારવું જોઈએ તો સારું રહે આપણા ભવિષ્ય માટે
હા એ તો સાચી વાત છે અને સાચો નિર્ણય તો એ છે કે જેમાં આપણે લોજકલ અને ઇમોશનલ બંને ન બેલેન્સ રાખીને કોઈ નિર્ણય લઈએ હવે ડોક્ટર દર્દી પ્રત્યે લાગણી રાખે સારવાર વૈજ્ઞાનિક તરથી જ કરતું હોય છે ભાવનાને લાગણીની લાગણીથીતો કરતું હોતું નથી શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રેમથી ભણાવતા હોય છે પણ મૂલ્યાંકન તો ન્યાયપીવૂર્વક જ કરતા હોય છે કોઈને વધારે માસ નહી લેતા ઓછું માર્ક્સ નહી દેતા બાળકે જે રીતે લખ્યું છે પેપરમાં એ રીતે જ એને માર્ક્સ મળતા હોય છે અને માતા પિતા સંતાન ને પ્રેમ તો કરતી હોય છે પણ જરૂરી હોય ત્યારે શિસ્ત પણ શીખાવતી હોય છે અને કઠોર પણ બનતી હોય છે કારણ કે આગળ જતા બાળકને કોઈ તકલીફ ના પડે અને એ સારા ગુણો શીખી શકે
તો તમે ખૂબ સાચી વાત કીધી અને તમે આ કીધું એના પરથી તો આપણે એવું જ કહી શકીએ કે કે જીવનમાં માત્ર તર્ક કે માત્ર ભાવના પૂરતા નથી પરંતુ સાચો નિર્ણય એ જ છે કે જેમાં તર્ક અને ભાવના બંને નું સંતુલન હોય તર્ક બતાવે છે કે શું સાચું છે જ્યારે ભાવનાઓ યાદ અપાવે છે કે શું માનવતા ભર્યું છે
હા એ તો સાચી વાત છે અને આજના સોશિયલ મીડિયા ના જમાનામાં પણ ઘણી વખત લાગે લાગણીઓને પ્રભાવિત કરે એવા વિડીયો આપણે જોતા હોય છેએ કોઈ સમાચાર ફુલ પોસ્ટ જોઈને આપણે તરત જ રિપ્લાય આપી દેતા હોય છે એને બદલે માહિતી સાચી છે કે કોટી આપણે તપાસવી જોઈએ એના વગર જ કોઈ અ લાગણીમાં ભાવનામાં આવીને કોઈ ડિસિઝન ના લેવું જોઈએ અને અને આવા ટાઈમે આપણેે તર્ક થી વિચારવું જોઈએ કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે એમ
સાચી વાત છે સફળ વ્યક્તિ તે નથી જે માત્ર બુદ્ધિથી વિચારે અથવા માત્ર દિલથી વિચારે પણ સાચી સફળતા તો એ છે કે યોગ્ય સમયે તમે સંતુલન જાળવી શકો તખને લોજી ભાવનાઓ વ્ છે
હા કે આમ તર્પણે લાગણીઓ વિરોધી તો ના કહીએ પણ એકબીજા નામ પૂરક છે એવું આપડણે કહી શકીએ કારણ કે માત્ર ત થી આપણું જીવન ચાલતું નથી અને માત્ર લાગણીઓથી પણ આપણે સફળતા મળતી નથી એટલે બંનેનું આપણે સમન્વય જાળવવું જ જોઈએ સંતુલન જાળવવું જ જોઈએ અને હૃદય આપણને માનવ બનાવે છે પણ બુદ્ધિ આપણને યોગ્ય માર્ગ બતાવે છે
સાક્ષી વાાગ છેને અ તમે કીધું એમ તર્ક વગર લાગણી અંધ છે અને લાગણી વગરનો તર્કનીર જેવું છે તમે કીધું એમ બંને એકબીજાનો પૂરક છે
હા એ તો સાચી વાત છે વાંધો નહી સારું સારું છે
હા હા સારું ચલ હા હા
હા